હાલો
હલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
હલો.
હલો હલો હલો અવાજ આવે છે, જય શ્રી કૃષ્ણ બહ ધરો હા મારે બે વખત આમ હલો હલો કરવું પડ્યું એવું થયું. હમ્મ, તો અમારે જ નેટવર્ક ની તકલીફ છેઈ ને અહિયાં ક્યારેક ક્યારેક એના કારણે થતું હશે. મજામાં.
સંભળાય છે પણ બોઉ
હવે સંભળાય છે, બહુ ઓછું હા એમ એમ બરોબર છે. કયો ક્યો
કેમ છો? મજામાં?
મજામાં. મજામાં. હા. તો આપડો આજનો વિષય ક્યો રહેશે વાત કરવા માટે? સબજેક્ટ.
હમ્મ હમ્મ
હાલો
હલો. હા આવે છે ને અવાજ. ના અવાજ આવે છે. હમણાં તમે કંઈ કીધું ને. કે પઈ કે વાત. કરી પેલી તો ઈ. હા એના વિશે જ તે. હાન? ટે ટેલીવિઝન વિશે વાત કરીને કે આપડે ટીવી મે હાં હાં હાં કે હાં કે પહેલાંના જમાનામાં ટીવી કેવા હતા અત્યારે શું છે આ બધાના અપડેટ જે મોબાઈલમાં અપડેટેડ વર્ઝન આવે એમ ટીવીમાં પણ એવો આવે છે હ વર્ષો પહેલા તો હમ વર્ષો પહેલા તો ટીવી હતા જ નહી પછી ધીરે ધીરે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી ની શરૂઆત થઈ મોટા ડબ્બા જેવી રીતના મોટા ટીવી આવતા હતા અને પછી ઈ એમાંથી ધીરે ધીરે મારા ખ્યાલ થી આ કલર ટીવી તો હમણાં થી જ ઓગણીસો એસી પંચસી માંથી કે એમ જ આપ પંચશી નેવું માં કે એમ જ આવ હસે હ કેમકે ત્યાં હ ત્યાં સુધી તો બધું બ્લેક એન્ડ વ્હાઈટ જ હતું તો હા એટલે શું કહેો તમે એના માટે
હા હું એમ કઉ બરાબર તમાર જે ટ્રેક બરાબરમ બબર ટ્રેક છે ટીવીની શો લગભગ છે ને ઇન્ડિયા બર્બરની વાત કરીએ તો સિતેર પછી આપ ટીવી આવ્યા હવે એ વખતે કેવું હતું ટીવી રેરો હતા અમુક ના ઘરે ટીવી હતા અને એ વખતે ઓલું હતું શું કેવાય દરદર્શન એક હતું ચેનલ પછી એસી ન જે આવું ને દસકો એમાં એવું જ રહ્યું પણ એસી પછી છે ને હલો હલો હા હા એસી છે ને એવું થયું છે કલર ટીવી ની ધીરે ધીરે શોધ હોય છે હા આવે છે અવાજો
હા હા બરાબર છે ક્લિયર છે હા એકદમ હમ બઉ ધીરો અવાજ
નેવું માં જે ટીવી આવ્યા ને એ બુ ટીવી આવ્યા બુશ કંપની આવ ટીવીમાં બુશ પછી ક્રાઉન ટીવી આવતા એ બધા સક્સેસ ટીવી હતા અને એ વખત તે ટીવી ના ઈંચ તમે હાંભળ્યા છે ચૌદ ઇંચના ટીવી હતા ચૌદ ઇંચ અઢાર ઇંચ એકવીસ ઇંચ એ વખતે એવો યુગ હતો એ વખતે બહ જ આપડે સુખ કે હારું કેવાતું બહ સારું કેવા હતું આના અઢાર ઇંચ ન ટીવી છે અત્યારે એસી ઇંચ ના ટીવી હોય
હમ એસી શું એકસો પાંચ ઈંચ થઇ ગયા છે હા બહુ જ મોટાથી હમ
એટલે ટીવી ના યુગોમાં પરિવર્તન બદલાવ ખુબ જ આવે છે અને ટીવી માં કેવું એ વખતે પા એવું હતું ટીવીમાં ક્રેઝ બહુ હતો લોકો ટીવી જોવા જતા એકબીજાના ત્યાં અને એમાં ટીવી માં જોવામાં ખર આનંદ આવતો જુના પિક્ચરો આવતા અને એ વખતે સીરિયલ બહ મસ્ત આવતી ખબર છે બુનિયાદ આવતી ટીવી માં યાદ આવે છે ને ઇંતજાર બુનિયાદ સરકસ શાહરૂુખ ખાન વાડી આ બધી જે આવી ને સિરિયલો એ પછી ટીવીના યુગને બુસ્ટ મળ્યો લોકો ટીવી પર લેવા મંડ્યા અને પછી એમાં એક યુગ એવો આવ્યો રામાયણ નું આ લોકોએ સાંભળ્યું રામાયણશીલ બને છે બને છે ને એ વખત તે રામાયણ ટીવીમાં આવવાની હતી ને એ વખતે અમુક લોકો ટીવી સેટ આપણે લઈ આવ્યા એટલા માટે એને ઘરે રામાયણ જોવી બીજા ના ગરે જોવી નોતી અમારે અમારી હામે રહેતાને જે લોકો એ લોકો સ્પેશિયલ છે રામાયણ આવવાની હતી ટીવી માં એટલે ટીવી લઈ આવ્યા એવો પણ એક ક્રેઝ હતો ટીવીનો. અને એક સમય એવો હતો કે પીજ છે ને મોટો હોય ને પડદો એનો કોઈ કલાકાર છે ને એ ઈ ટીવી માં આવતો નઈ. અથવા એના માટે ચીપ કેવાતું બહુ ઓછું એમ કેવાતું કે શું ટીવી માં આવ કલાકાર એવો પદો મૂકીને એની બદલે હવે કેવું થઇ ગયું છે નાનો પડદો મોટો થઈ ગયો મોટો પડદો નાનો થઈ ગયો એટલે કે હવે ટીવીમાં આવે હારુ કેવાય બ્રાન્ડ વાળું કેવાય છે કે ભાઈ ન આ કનેક્શન માં છે લોકો ના પ્રતિભાવમાં છે અને આનું બધું શું કેવાય હાલ્યા કરે છે એમ એવું ટીવી નો ક્રેઝ તો બુહારું કેવાય છે બરોબર ને
હા બરાબર છે એટલે વધતું જાય છે હવે લોકો મોટા પડદા પાછળથી નાના ટીવી ના સ્ક્રીનમાં બધ જોવું એ લોકો પ્રિફર કરે કેમ કે ટીવીની સ્ક્રીન એ હવે મોટી થઈ ગઈ છે ને મોટા થિએટર જેવી તે ટીવી ની સ્ક્રીન થઈ ગઈ છે પેલા તો બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા પછી ધીરે ધીરે છેલ્લા જે કઈ ટીવી માં ફેરફાર થયા છે એ છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષમાં જ ફેરફાર ત્યાંછે અ પેલા તો એકદમ નાના બ્લેક એન્ડ વ્હાઈટ ડબ્બો ટીવી હતા અમારા ઘરે પણ પહેલા બ્લેક એન્ડ વ્હાઈટ જ હતું પછી બ્લેક એન્ડ વ્હાઈટ ને હા પછી બ્લેક એન્ડ વ્હાઈટમાં આપણે એમ થાય કે કલર કલર ની જ્યારે શરૂઆત થઈ ને ત્યારે કલર ટીવી લેતા પણ બહું વાર લાગી કેમ કે ત્યારે બધું લિમિટેડ જ આવતા હતા ત્યારે કલર વાળો કાચ આવતો એક બ્લેક એન્ડ વાઈટ ટીવીની સામે તમે કલર વાળો કાચ મૂકી દયો ને એટલે તમને સ્ક્રીન છે ને કલર ટીવી જોતા હોય ને એવું ફિલિંગ આવે. એ તો નાના હતા ત્યારે એટલું સમજાણું નઈ આપણને બાકી કાચમાં કલર તો ચાર પાંચ જ હોય ફિક્સ કલર જ આપેલા હોય પણ પણ ને એમ થાય કે આપડે કલર ટીવી જોઈએ છીએ એમ પછી- ટીવી તો અમારા ઘરે આવતા પંચાણું છન્નુની સાલ થઈ ગઈ હશે બઉ લાંબા ટાઈમે ટીવી આવ્યું પછી હા એ પેલા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતું પણ કલર ટીવી આવતા તો થોડીક વાર લાગેલી કેમ કે ટીવી એટલા આવતાય નતા હા અને એ પછી કલર ટીવી આવ્યા પછી એ તે ધીરે ધીરે એમાં ઈ ઈ પણ ડબુક કલર ટીવી આવ્યા એ પણ મોટા ડબ્બો જેવા ટીવીજ આવ્યા અને પછી ધીરે ધીરે હવે એ બધા ટીવી સ્પ્લીટ થતા ગયા અને હવે તો કે છે કે કાચ જેવો જેમ પાતળો કાચ હોય છે એકદમ પતલું એવું ટીવી થઈ ગયું છે આ તમે પેપર જેવું છેઅને કે દિવાલમાં લગાડી દો તમે આમ શો પીસનું શો પીસ અને ટીવીનું ટીવી એવું થઈ ગયું છે અત્યારે જે જે એલઈડી ને આવે છે એન્ડ્રોઈડ ટીવીને એના કરતા પણ પતલી સ્ક્રીન ના આવી ગયા છે ટીવી અને મોટી સ્ક્રીન વાળા આવી ગયા છે અને તમે જેમ કીધું એમ કે ફિલ્મ સ્ટાર છે પેલા એ લોકો ટીવી માં આવવા માટે નાનભ અનુભવ તાતા હવે ઈ લોકો સામેથી તે આવે છે કે અમારું આ મવી આવવાનું છે. તો અં એના પ્રમોટ કરવા માટે અ ટીવીમાં આવે છે એ લોકો સારી સારી જે સિરિયલો આવતી હોય સ્ટાર, પ્લસમાં છે કે ઝી માં છે કે કલર્સમાં છે. કે સોનીમાં છે કોઈ પણ ચેનલમાં અથવા તો બધી જ ચેનલમાં એ લોકો જાય છે જે જે લોકો કેમ કે બધા લોકો કઈ સોની જોતા હોય એવું પણ નથી બધા લોકો ઝી જોતા હોય એવું પણ નથી સ્ટાર પ્લસ જોતા હોય એવું નથી એટલે અત્યારે આર્ટિસ્ટ ને એ લોકો બધા તે ફેમસ શો હોય ને એમાં જાય છે અને પો પોતાના મૂવી આવવાનું છે એને મા નું મ છે તમે લોકો જેમ ભ એમ આવજો અમાર આ કોમેડી મુવી શન મુવી છે કે ફેમિલી મુવી છે જે કઈ રીતની મુવી હોય એનું ઈ લોકો વાત કરે છે અને ઈ લોકો ફિલ્મ સ્ટાર લોકો સામેથી આવે છે ટીવી શમાં પણ તે મહત્વ બહુ વધી ગયું છે હવે પેલા તો હ પેલા તો એક જ એક ઘરે ટીવી હોય અને દસ ઘરના લોકો ઘરે જોવા જ હતા અત્યારે તો ઘરે એટલા મોટા થઈ ગયા છે તો ઘણા લોકોને તો ઘરમાં બે બે ટીવી હોય છે કેમ કે ફેમિલી એ ત્રણ હોય બધા અલગ પ્રોગ્રામ ભ હોય તો એવી રીતે બે બેટી પણ ઘણા લોકો રા કે છે અને એવી રીતે હોય તો ઘણા લોકો હોલમાં અલ બેડરૂમમાં અલગ રાખે છે પેલા એટીવી લેવું પણ મુશ્કેલ હતું ત્યારે અત્યારે તો એકદમ ઈઝી બના ગયું છે શું કહો તમે
એમ પૂછ અમે જે હમણાં વાત કરી કેે ટોપીક પર હલો
હા આવાજ આવે છે હાલો અવાજ હા હા અવાજ આવે છે હમ હમ હમ
જે કીધું ને પેપર ટીવી દિવાલ પર રાખવાનું ટીવી એને શું કેવાય છે ખબર છે કેલેન્ડર ટીવી કેલેન્ડર આપડે કેમ રાખે દિવાલ પર પેપર ટાઈપ એવું એવું ટીવી આવી ગયું હવે એટલે શું એ ઓન થાય અનેને ઓફ થાય એક પડદો એક સ્ક્રીન હોય એ સ્ક્રીનમાં પડે આપણે ખબર છે પ્રોજેક્ટર પ્રોજેક્ટર આવે પ્રોજેક્ટર નું પણ ટીવી આવી ગયું છે હવે પ્રોજે્ટ રાખી દો અને એક જગ્યાથીર અને ઓન કરો એટલે હમે સ્ક્રીન પડદો હોય ધોળો અને એમાં ડીશ ટીવી આપણે કનેક્શન કરેલું હોયડી સાથે અથવા કેબલ હોય જીીએલ વાળો તો એના પ્રોગ્રામ બધા એમાં આવે અને બધું એકદમ ક્લીન વિઝિબિલિટી વાળું અને એકદમ પિક્સલ સારા મવી સારું પિક્ચર દેખાય એટલે એને આપણે કેલેન્ડર ટીવી કહીએ છીએ એટલે આપણે વાત કરતા ટીવી યુગની અલગ અલગ ટીવીઓ ના યુગ છે અને ટીવીઓ એ ઘણું બધું આમાં જોયું છે અને એવી રીતે આપણે આજે એજ વાળા છે એને પણ ટીવીને નજદીક થી એની પ્રોગ્રેસ જોયેલી છે કે ભલે કે પેલા સુખ બે કહેવાય ટીવી પછી કલર ટીવી પછી એલસીડી પછી એલઈડી પછી એમાંય બધા મોટા મોટા ઈંચો વાળા આવા મીડિયા કર્વ ટીવી હે ને કેટલા બધા ટીવી પ્રકારો છે આમાં અને પછી જેટલી છે કંપની એટલા બધા મોડેલો પણ બધા બધામાં છે ને સોની બેસ્ટ કેવાય છે સોની નું વિઝન જો કે કે એનું જે બધી એલડી ની અંદરની ફિલ્મો આવે છે અંદરનું મ રિયલ બધું હોય જોરદાર આવે છે એટલે બેસ્ટ પિક્ચરમાં જોઈએ ક્વૉલિટી વાઇઝ સાઉન્ડ વાઈઝ. તો સોની બેસ્ટ ટીવી છે એવું છે.
સોનીનું તો વર્ષોથી નામ જ છે સોની ફિલિપ. સ્મર્ફી રીચાર્જ આવી જે બ્રાન્ડેડ કંપની છે એ તો બધી બહ જ સરસ છે. બાકી તો એ ઘણી કંપનીઓ આવી પણ તમે જે રીતે વાત કરી રીતે કે આવી જે બ્રાન્ડ. ને એના ટીવી ના તો મોડેલ જ. ઓછા મળતા અને બહુ લિમિટેડ હોય છે એને અગાઉથી આપણે બુક કરાવવું પડે. અને પછી મળતા જય્યારે બીજી. લોકલ બ્રાન્ડ હોય ને તમને ટીવી ઈઝીલી અવેલેબલ થઈ જતા હતા. અને હવે તો મેં તમને વાત કરી એમ. કે એક ઘરમાં બે બેટી ભી થઈ ગયા છે એવી રીતનું. થઈ ગયું છે માહોલ એમ એટલે પેલા તો શું છે. અ માણસે ટીવી જોવા માટે બહાર જવું પડતું ન્યુઝ જોવા હોય અને ટીવીમાં પ્રોગ્રામ. સમય સાંજે છ વાગ્યા થી રાત્રે આઠ વાગ્યા સુધી. કેમ જ આવતા ટીવી આખો દિવસ ન ચાલતો અત્યારે તો ચોવીસ કલાક તમારે ટીવીમાં. કઈક ને કઈક પ્રોગ્રામ આવતા જ હોય છે અને. હા દરેક વ્યક્તિ ન્યૂઝ આખી રાત આગળ ચોવીસ કલાક આવ. સીરયલ પણ બધી ચોવીસ કલાક આવતી હોય તમે ભક્તિ નું કરો કઈક ધાર્મિક. ચેનલ કરો તો પણ ચોવીસ કલાક આવતી હોય છે હવે એવું થઈ ગયું છે જયારે ટીવી. જય્યારે શરૂઆત થઈ ત્યારે તો સાંજના બે કલાક જ ટીવી આવતું. અને એમાંય બધું લિમિટેડ આવતું એવું બધું હતું.
બરોબર છે. ઓકે.
ઓકે.
તો મારી સાથે વાત કરી આનંદ આવ્યો અને આપણે ટીવીની જનરેશનની જે હિસ્ટ્રી જોઈ. એ પણ મને. સાંભળ શું કેવાય આનંદ આવ્યો એમ સાંભળીને આનંદ આવો.
હા નાના બહુ સરસ આપણે આપણે જૂના હા આપણે જૂનાજી સરસ. વાતો કરી આપણે સારું લાગ્યું થોડું વાત કરીને ટીવી વિશે. ઠીક છે ચાલો આવજો જય શ્રી કૃષ્ણ.
શ્જ.